હેલો.
લો.
એકદમ મજામાં. તમે કેમ છો?
હું પણ માજામાં.
અચ્છા. તમે મેકઅપ કરો છો?
હા, મને તો બહું ગમે હે મેકઅપ.
અરે વાહ! તમારું ફેવરેટ મેકઅપ આર્ટિસ્ટ કોન છે?
મારું ફેવરેટ અહ માલવિકા શીતલાની. ઓલી છેને મેકઅપ આર્ટિસ્ટ નથ થી પણ ઇન્ફ્લુએન્સર છે.
અચ્છા.
હમ્મ. હા છે ને, એને તા અને શીખાડે છે
અચ્છા-અચ્છા. ઇન્ફ્લુઅન્ઝર છે, એટલે તમે ઓનલાઈન બહું વધારે યુઝ કર તા લાગો છો બધી એપ્લિકેશન, હ ને?
હા બહું.
હા કારણ કે ઈ એટલે થોડું બહું મને પણ ઇન્સ્ટાગ્રામ થી હું જોયા કરું. પન મને વધારે કંઈ ખબર નથી મેકઅપ મારી
હા આજકાલ તો એ છે ને, મેકઅપ તો આવડવું જોઈએ.
હા, હવે આજકાલ તો એવી લાઈક બહુ બેઝિક વસ્તુ થઈ ગઈ છે કે મેકઅપ એક નોર્મલ તમારું નેચરલ મેકઅપ તો આવડવું જ જોઈએ.
હા, એટલીસ્ટ બે બેઝિક મેકઅપ તો આવડવું જ જોઈએ.
હા. તો તમે પ્રોડક્ટ કયા કંપની ના યુઝ કરો?
મા મને તો છે ને, અહ માર્સ કંપની બહુ ગમે, માર્સ કંપની છે, સ્વિસ બ્યુટી છે, બ્યુટી છે.
અચ્છા.
હા.
ગે મને હુડા ના ખબર છે અને મને આમ નોર્મલ માટે તો મને લેકમે ના જ ખબર છે. આમ લિપ્સ
હા, લેકમે નોર્મલ કંપની નથી, બહું મોટી કંપ ની છે.
એમ ને એની લિપસ્ટિક અને એ બધું લેકમે કંપ ની નું સારું છે.
બરાબર.
એમ. બાકી આમ પ્રોપર એક-એક ટાઈમ નું ઓમ મેકઅપ કરતા કેટલી વાર લાગે?
મને તો પંદર વીસ મિનિટ લાગે જ, હમ્મ. હા. તો તમે છે ને બિગીનર છો ને? તો તમે વાર લાગ ગે. પણ એક વાર પ્રેક્ટિસ થઈ જાય ને તો મતલબ કમ ઓછું ટાઈમ લાગે.
મને તો આઈ મેકઅપ
પંદર મિનિટ હા?
તે આંખના મેકઅપમાં
અહ હવે તમે સિમ્પલ મેકઅપ કરો ને તો-તો બહું વધારે ટાઈમ ન લાગે. હમ્મ. અગર તમે બોવ કોમ્પ્લિકેટ કેટ કરો ને
હા.
તો ફટાફ ફટ થઈ જાય અગર તમારી પ્રેક્ટિસ હોય તો.
એજ કહું છું, તમે રોજે કરતા હોવ તો તમારી પ્રેક્ટિસ હોય તો તમને ટાઈમ નહીં લાગે, પણ મને તો કેવું છે, મહિનામાં એક વાર કરવાનું આવે હવે તો પછી મારું તો કહું તો છું આઈ મેકઅપ જ બરાબર નહીં થાય, મારું આઈ લાઈનર જ બ બરાબર નહીં લાગે, બંને આંખ માં અલગ-અલગ દેખાય.
હા. આ તો બધાના જ જ પ્રોબ્લેમ છે.
એજ કહું છું કે આઈ મેકઅપ માં તો મારો હાથ જ નથી થી બેઠો, અને પ્લસ મને મેકઅપ નુ વધારે કંઈ આઈડિયા પણ ની મળે, આજકાલ તો બધા વિડીયો જોઈ તો એમાં ખબર પડે. કે મોઈસ્ચ્યુરાઈઝર લગાડો, પ્રાઈમર હવે એ બધું હોય શું એજ નથ થી ખબર.
તમે ખબર છે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવાનું મેકઅપ?
નહીં ભઈ મને એટલું બધું નથી ખબર.
હું બતાઉં, જો પહેલાં મોઈશ્ચરાઈઝર લગ ગાવાનું. જે પણ તમે ગમે.
હમ્મ.
અને પછી પ્રાઈમર આવે, પ્રાઈમરથી શું થાય કે તમારું ફાઉન્ડેશન છે ને બરોબર. બેસી જાય.
અચ્છા, એવું. ઓકે.
પછી છે કન્સિલર આવે, તો અગર તમને ડાર્ક સર્કલ છે, તો કન્સિલર એને તો કવર કરે.
અચ્છા. બહું જ છે, ડાર્ક સર્કલ તો બહુ છે.
હા. એ પછી છે ને અહ થોડી વાર અહ વેટ કરવાનો કે પતું જ સેટલ થઈ જવાનું. પછી છે ને પા પાવડર લગાવત
ઓક કે, એટલે પાવડર એટલે અચ્છા લુઝ પાવડર. મને લાગ્યું તમે આ બધ ઝ આપણું ટેલકમ પાઉડર આવે છે એની વાત
ના, ના, ના જો અગર તમને માઈ ઈટ કરવાનું છે ને મેકઅપ તો તમે કોમ્પેક્ટ પાઉડર યુઝ કરો તો પણ ચાલે, હા, નહીં તો આગર તમે લગ્ન જેવા જોઈએ મેકઅપ તો ફેર ત ને અહ લૂઝ પાઉડર યુઝ કરવાનું.
અચ્છા લુઝ પાઉડર, તો લુઝ પાઉડર કઈ કંપની નું સારું તમારા હિસાબે?
હુડા બ્યુટી નું સારો આવે.
અચ્છા. અને આ બધું જે હુડા બ્યુ ટિઝ, સ્વીઝ બ્યુટી નું આવે પ્રોડક્ટ, એ બધી રીઝનેબલ રેટમાં આવે છે કે બહું વધારે ઇન્વેસ્ટ કરવાનું?
નો અમાઉ મતો એક્સપેન્સિવ આવે. અહ ત્યાં સ્વીઝ બ્યુટી તો ફ્રેડલી છે.
અચ્છા. એટલે જે પણ ન્યુ કમર હોય જે હમણાં હમણાં શીખે છે એ લોકો સ્વીસ બ્યુટીમાં જઈ શકે એ લોકો એના લઈ શકે.
માટે સ્વીસ બ્યુટી સારું.
હા.
હા તમે એકવાર એડવાન્સ થઈ જાય ને તો હુડા બ્યુટીમા પણ ઇન્વેસ્ટ કરી શકો છો.
આજકલ આજે મેકઅપ બધા ના ગ્રે કલર ના થઈ જાય. થોડા વાર પછી આમ થોડું ગરમી લાગે કે ટ્રાવેલિંગ કરો તો એના માટે કયું પોલ્યુશન કરવાનું કે મેકઅપ તમારું કલર ચેન્જ નહી થાય.
સેટિંગ સ્પ્રે આવે છે ને ઓલું યુઝ કરવાનું.
સેટિંગ સ્પ્રે કઈ કંપની નું સારું હોય.
આ રોડ કંપનીનુ સારું હોય.
કંઈ કંપની?
અ હિલરી રોડ.
અચ્છા.
હા.
અને એ પણ મોંઘુ આવે કે બજેટ ફ્રેન્ડલી છે.
બજેટ બજેટ ફ્રેન્ડલી. પણ સેટિંગ્સ પર એ ખાલી તમારું મેકઅપ સેટ નો કરે અને છે ને તમે યુઝ કરો ને કે થોડા વાર પ પછી ગ્લો પણ આવે છે ફેસમાં.
હા તો એટલે એ બધા સેટિંગ્સ પ્ર આપણી સ્કીન પણ ઓલ કોરિયન ક્લાસ્કીિન જેવી દેખાય આ ચ્છા અને આ બધા સેટિંગ પર એ છે વોટરપૂફ પર હોય
પ્રૂફ હોય કોય કોય નહીં હોય
અચ્છા બલબ એ આપણને સિલેક્ટ કરવાનું કે તમને કેવું મે
હા હા તમારી સ્કીન ટાઈપ ના ઉપર છે
હમ્મ અને આજકાલ વાળ માટે તમે શું સજેસ્ટ કરો આજકાલ આ બધું જે ચાલે છે હેર કલર અને આ બધું જે
હું સજેસ્ટ કરું પ્રોટીન ટ્રીટમેન્ટ
અચ્છા અને હાઈલાઈટ્સ અને એ બધામાં વાળ ડેમેજ થાય કે આજકાલ તો એ લોકો કે છે સલોનવાળા કે વાર ડેમેજ નથી થતા તો એમાં થાય કે નથી થતા
હા ના એ થાય એકચુલી આ આપણી રિસ્પોન્સબિલિટી છે મેન્ટેન કરવાની
અચ્છા
હમ્મ ટાઈમ ટાઈમ થી તમે છે ને સ્પા કર વિના
ઓકે સ્પા
હા
પણ મેં સાંભળ્યું છે કે સ્પા થી તો એક ટેમ્પરરી નરીશમેન્ટ મળે તમારા વાળ એક કે બે દિવસ માટે સોફ્ટ રહે પછી તમે હેર વોશ કરો તો ફરીથી તમારે
હવે એનો શેમ્પુ આવે છે ને હ અ જો તમે આ કર હાઈલાઈટ કરાઈવું છે તો તમને શેમ્પુ અને કંડીશનર પર લેવું પડે કલર પ્રોટેશન વાળું
એટલે એ બધા ના અલગ હોય
હા એના અલગ હોય પ્રોટીન ટ્રીટમેન્ટ કરા તો એના અલગ હોય સ્મૂથનિંગ નો અલગ હોય
ઓ બાપરે એટલે આમાં તો કરાવ્યા પછી
હમ્મ
શેમ્પુ એ કન્ડિશનર યુઝ કરીએ જે આપણેે આ ટ્રીટમેન્ટ કરાય એવી હોય વાળને તો એનાથી તમારા વાળની ક્વોલિટી મેન્ટેન રહે
હા મેનન્ટેન રહે પર આ પરમાનેન્ટના નથી ખાલી પાંચ છ મહિના ના માટે
ઓકે એવું હોય. પડ એ લોકો તો કે છે કે તમારા આ જેે વાળ જ્યાર સુધી રેશે ત્યાર સુધી એવા જ રેવાના છે તો એ પરફેક્ટ નથી એટલે રોંગ સ્ટેટમેન્ટ છે એ લોકોનું.
હા રોન્ગ સ્ટેટમેન્ટ છે. તમારા નવા બાર આવે ને.
હા.
બંઘી ઓરિજનલ વાળ આવે છે.
એટ. અચ્છા એટલે જે આપડો ઓરિજનલ ટેક્ચર હોય વાળના બેેબી હોય. તો બેેબી જ આવશે વા.
હા. હા હા.
અચ્છા. એ તમને ખાસું નોલેજ છે હા આ બધું ફેશન ફિલ્ડ મા તેનું તમારા પાસે બઉ નોલેજ લાગે છે.
આવો વિડીયો પણ પો જોઉછું ને યુટ્યુબ
હા.
તમે કાઈ પણ કરાવો ને તો પેલા નોલેજ હાલે બહુ જરૂરજ છે.
ઓકે નહી એ મને ગઈમુ કે તમે એટલીસ્ટ વિડીયો જોઈને પણ તમારા પાસે બહુ નોલેજ છે કે તમે લોકોને એડવાઈસ આપી શકો.
હા.
હજુ તમે આજ સુધી કોઈ ટ્રીટમેન્ટ કરાવ્યું છે. તમારા વાળ પર.
હું કાલે હાઈલાઈટ્સ કરાઈવું.
અચ્છા. હા એટલે તમે આ બધું- સ્મૂધનિંગ ને કેરેટીન ને એ બધા ન-
ના અક્ટયુઅલી શું. થાય ને કે. અગર તમારે જરૂરત છે તોય કરાવો. અમારી પાડી. ક્વોલિટી સારી જ. તો મારે જરુ મને જરૂરત નથી.
હા અને તમે સ્પા પ્રિફર કરો કરાવાનું વાળ હ.
હા તમે ક્યારે પણ લાકે ને કે વાર બઉ રફ થયા છે ડ્રાય થાય છે તો. સ્પા લેેવી લેવાની.
અચ્છા. અને શું સ્પા તમારા હિસાબે કેટલા-કેટલા મહિનામાં લેવું જોઈએ સ્પા?
આ ચાર-પાંચ મહિનામાં
ઓકે એટલે એવું તો નથી, એવરી મંથ તમે જાઓ, દર મહિને તમે જઈને બેસો સાાલુનમાં એવું.
ના ના વ વાળ ની ક્વલિટી. ટી મેન્ટેન કરવા માટે જ છે ને ચાર-પાંચ મહિના? માં હેર કટ પર લઈ. લેવાનું, લાઈક ટ્રીમિંગ કરાવવી લે.
એ વસ્તુ તો હું મેન્ટેન રાખું છું, હું એવરી ફોર ટુ ફાઈવ મંથમાં ટ્રિમિંગ કરાવું પણ હેર્સપાનું મારા પાસે નોલેજ નતું કે કેટલા ટાઈમમાં કરવું જોઈએ.
હ, એ.
હેં.
એવરી મતલબ ફોર ટુ ફાઈવ મથમાં. ચાર-પાંચ મહિનામાં.
ઓકે ચાલો મૂકીએ.
હા.